હલો મારો અવાજ આવે છે?
હા તમારે અવાજ આવે. સર
શું કેવો છો, હમણાં શું કરી રહ્યા છો ઘરે?
ઘરે તો અવડે આ પેપર પયતુ પેપર લાસ હતું કાલે તેનું આ રી ચેકિંગ કરી રયો છું અને મારા ઘણા એવા બધા પેપર સારા ગયા છે એવું મને લાગતું છે ને સારા એવા મારા માર્ક આવશે એવું મારે મન કહી રહ્યું છે.
હા એકદમ બરાબર વાત છે તો આગળી શું વિચાર્યું છે તમારે હવે દસમાની જે તમારી વેકેશન છે તેમાં શું કરવું છે તમારે કોમ્પ્યુટર કરવું છે કે શું કરવું છે બીજો કઈ ઇંગ્લિશ સ્પોકન ઇંગ્લિશ નો ક્લાસ કરવો છે કે શું કરવું છે હમણા.
હવે તો હું કોમ્પ્યુટર વારુ જ કરી રહ્યો છું કારણ કે હવે નવી નવી ટેકનોલોજી આવી રહી છે તેના માટે નવું નવું શીખવા પડશે અને કોમ્પ્યુટર દ્વારા સહેલાઈથી બધી માહિતી મળી રહે છે અને કોમ્પ્યુટર દ્વારાથી જ બધું કાર્ય થઈ રહ્યું છે એટલે હું કોમ્પ્યુટર ના ક્લાસ કરવાનું છે અને તેમાં ખાસ કરીને ટેલીનો કોસ કરવાનો છે. જેથી કરીને ફ્યુચરમાં મેં સી એ બનવાનો છે તેમાં મને ખૂબ જ જરૂરી છે અને તે ખૂબ જ કામ આવશે મને.
હા વાત બરાબર છે. તમારી તો તમે હમણાં જે એક્ઝામ આપી તેમાં તમારા પેપર કેવા ગયા બધા સારા તો ગયા છે ને.
હા હમણા મેં એક્ઝામ આપી તેમાં બધા જ એવા સવાર પેપર સારા ગયા છે અને તમે જે આઈ એમ પી આપેલું તેમાંથી જ બધું પૂછાયેલું હતું અને ખાસ કરીને તમે જે લાસ્ટ ટાઈમ પર દાખલા ગણાાવલા તે જ દાખલા થોડી રકમ બદલાય ને પૂછાયેલી હતી એટલે મને ઘણું એવું મદદ મળી અને ઘણા એવા મારા સારા પેપર ગયા અને મારા એસી માંથી પચોતેર માર્ક આવશે એવી મારી મને એવું લાગતું છે.
હા તમે સારા એવા માર્ક ધારેલા છે અને જો કોઈ કારણસર તમારા માર્ક નહીં આવે તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એમાં શું છે કે હાલ મા તો હવે તમને આટલો વિશ્વાસ છે તો તમે છે ને ઓનલાઈન ચેકિંગ કરાવી શકો છો એકવાર પેપર અપાઈ ગયો હોય પછી પણ જે એક સર ચેકીંગ થાય રિઝલ આવી ગયું અને જો તમને ઓછા માર્ક લાગ્યા તો તમારે છે ને ત્યાં ગાંધીનગર અરજી કરવાની હોય છે અને તમારું જે રીચેકિંગ થાય છે પેપર અને તમને જેટલા માર્ક હોય એટલા પાછા મળી જાય છે એ માટે તમારે એક ફોર્મ ભરવો પડશે અને જરૂરી પૈસા ભરવવા પડશે અને જો તમારા માર્ક જો વહી વધ્યા જેટલા તમે ધરાલા એને કરતા જે વધ્યા ઓછા આવેલા તેને કરતા તો તમને પૈસા પાછા મલી જાય છે તો શું છે તમને શું લાગે તમને પોતાના પર પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે.
હા મારે મારા પર તો પૂરેપૂરો વિશ્વાસ છે અને મારા બધા જ પેપર સારા ગયા છે કોઈમાં પણ ફેલ થવાની કોઈ સંભાવના જ ની મલે અને મારા બધા જ પેપર સારા ગયા છે પણ આ તમે જે માહિતી આપી તે મારા મિત્રને આપીશ કારણ કે મારા મિત્રનો થોડા સમય પહેલા જ કોલ આવ્યો હતો અને તે કહેતો હતો કે મારું એક પેપર ખૂબ જ ખરાબ ગયું છે અને તેમાં મારા દાખલા પણ સા એક બે ખોટા પડી ગયા છે તેના કારણથી મારા માર્ક ખુબ જ ઓછા આવશે અને ફેલ થવાનો પણ ડર છે પણ તમે જણાવ્યું એ પ્રમાણે આ ફેલ થઈ જાય તો તેને રિચેકિંગમાં આપી શકાય અને કદાચ અ ચેકિંગમાં ખો અ પેલા કોઈ ચેકિંગમાં કોઈ ભૂલ પડી હોય તો પાસ થઈ જવાનું સંભાવના રહે છે તેથી મારા મિત્રને આ બધી માહિતી આપીશ અને મારા મિત્ર પાસ થઈ જાય એવી મારી ઈચ્છા છે અને બધી માહિ તેને મે આપીશ
હા તમારી વાત બરાબર છે પણ ફેલ થઈ જાય તો પણ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હુ છે કે એક વાર ફેલ થયા કયા તો‌‌ ઓછા મૉક ધારેલા કરતા તો ગ ગમે તેવું કદમ ઉઠાઈ લે છે અથવા તો ગમે તે કાર્ય કરી નાખે છે ગમે એવું જે કુર કૃત્ય ના પેલું કાર્ય કરી રાખે છે એવું કોઈ કરવાની જરૂર નથી એક વાર ફેલ થયા તો રીચેકિંગ કરાવ શકો છો અને પછી પણ જો માર્ક નહી વધે તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે એક રીઝલના પર તમારું જીવન આખું ટકેલ નથી તમે બીજા બધા પણ ઘણા વિકલ્પો નો વિકલ્પોમાં જઈ શકો છો જેમ કે તમે આઈ ટીયાય કરી શકો છો દસમા પરથી તમે પછી ડિપ્લોમા કરી શકો ઘણા બધા વિકલ્પો હોય છે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી એ બાબત અંગે તમે જે જણાવ્યું કે તમારે જે સીએ બનવું છે તો સી એ બનવા માટે શું કરવું હોય છે એમાં તમને કોઈ જ્ઞાન છે કોઈ તમને માર્ગદર્શન આપ્યું છે કારણ કે મેં તો તમને આગળની કોઈ માર્ગદર્શન આપ્યું નથી કે તમે આ કરજો તે કરજો કે ગમે તે કોર્સ કરજો તો તમને કોને સીએ વિશે માર્ગદર્શન તમે સીએની ઓફિસમાં ગયા છો કે પછી તમારા સગાવાળલામાં કોઈ સીએ છે તેમને તમને માર્ગદર્શન આપ્યું.
છે અને મારો માનસિક રીતે પણ હું સંતુલિત છે આવો મારો કોઈ પણ વિચાર નથી આવતા કે હું ફેલ થઈ ગઈશ તો મારુ શું થશે અને શું નિસાશે મારો પૂરો વિશ્વાસ છે કે હું પાસ જ થઈ જઈશ અને સીએ માટે કહું તો સીએ માટે તે અમારી સ્કૂલમાં ગણિતના જે સર છે તેમના સ્ટુડન્ટ હતા તે એક સીએ છે અને સારી એવી ઓફિસમાં પોતાનું ફોર્મ ચલાવે છે અને સારો તેમનો પગાર છે અને તે મોટી મોટી કંપનીના અ અકાઉન્ટ કરે છે તેથી તેના પરથી થી મને ઇન્સ્પિરેશન મળી અને અ એમના સરે જણાવ્યું પણ હતું અને એક વખત અ એ સી એ સરે અ અમારે ઈ સ્કૂલમાં પણ આવ્યું હતું અને ક્લાસમાં આવીને માર્ગદર્શન આવ્યું આપ્યું હતું કે આ સીએ બનવાથી આટલા બધા ફાયદા થાય છે અને તમે જો દસમા પછી અગિયાર બારમાં કોમર્સ લો અને કોલેજમાં અકાઉન્ટ તરીકે મેઈન સબ્જેક્ટ લઈને તમે સી એ શાંતિથી બની શકો છો અને સારા એવા માર્ક્સ લાવે તો તમને સારા એવા કંપનીના અકાઉન્ટન્ટ તરીકે નિમિત્ત બી કરી શકે અથવા પોતાની ફોર્મ ચાલુ કરી શકે છે એ બધી ઘણી બધી માહિતી આપી હતી અને તેના માટે ઘણી બધી સમજાવ્યું પણ હતું એના પરથી મને બધી ખબર પડી હતી.
હા વાત તમારી એકદમ બરાબર છે અને તમે જે કીધું કે તેના માટે કોલેજ કરવી પડશે એવું જરૂરી નથી કારણ કે બીકો આ પેલું તમે જે સી એ કરવાના છે એના માટે કોલેજ કોઈ વેલીડ નથી કોલેજ કરો તો બેનિફિટ રહે છે પરંતુ તમે જો કોલેજ નહીં કરો ને તો તમને જે વિશ્વાસ હોય કે તમે જે પૂરીપરી મહેનત આપ માગ તોતો તમે બાર પરથી પણ કરી શકો છો તે પણ એક ઘણો સારો હોય છે અને મેં તમને કીધું તેમ હવે જે એકઝામ આવશે એકઝામ પતસે ને જયારે રિઝલ્ટ આવશે ત્યારે હું બધા જ વિદ્યાર્થીઓ જે મારા ટુશનમાં આવ લા હતા તો ને બધાની એક મીટિંગ કરવા માંગુ છું અને બધાને બોલાવાનો છું અને તે માટે જ તમને ફોન પણ કર્યો છે તે તમને મેં તારીખ અમને થોડોક સમય પછી ગ્રુપમાં મેસેજ કરીશ એ તારીખે તમારે ત્યાં આવવાનું છે ટ્યુશન પર હું તમને માર્ગદર્શન આપવા માંગુ છું કે તમારે આગળ શું કરવું જોઈએ કેવી રીત કયા ફિલ્ડમાં જવું જોઈએ તમને કયા ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય અને હું બહુ ઘણા બધા જે બધા આ ફિલ્માં જે નિષ્ણાત હોય છે તે લોકોનપણ મે અએ બોલાવેલા છે ત્યાં અને તે બધા તમને તમને માર્ગદર્શન આપે કે તમારે કયા ફિલ્ડમાં જવું જોઈએ ને કયા ફિલ્ડમાં અને થોડાક અને બે પછી એના બે ત્રણ દિવસ પછી જે વિદ્યાર્થીઓ ફેલ થાય છે તેના માટે પણ હું કાર્યક્રમ રાખવા ટ મા માગુ છું અને એ લોકોને પણ જોડાવા માંગુ છો અને તમારે જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય અને એ ભલે ટુશનમાં આવેલ હોય કે નહીં આવેલો હોય અમારા ટુશનમાં નહી આવેલ હોય તો પણ કઈની એને જોડાવા માંગતા હોય તો તમે એને પણ બોલાવી શકો છો તો એને માર્ગદર્શન મળશે શું તમે આવશો બધા વિદ્યાર્થીઓ કે કેવું કરશો
સેમિનારમાં આપીશ ને આવ તો તમે અમારા માટે આવું જ્ઞાન કરવાને એક્સ્ટ્રા કરીને બધા સબ્જેક્ટના પેલુના માટે કરવાના છે એટલે હું ખાસ કરીને આવીશ અને મારો કોઈ મિત્ર એવો હોય કે જે ફેલ થઈ જવાનો હોય અને ફીલ થશે તો તેનું માનસિક રીતે દબાણ પડશે તેના માટે પણ તમે જે ફેલ કરવાની મિટિંગ કરવામાં આવશે તેમાં પણ એ લાવીશ અને તેને સારી રીતે માર્ગદર્શન આપાય એવું મે ઈચ્છા રાખું છું અને તમે જે આ આ મિટિંગ કરવાના છે તેમાં જે નિષ્ણાંત કરવાના છે તેની પણ માહિતી લેવા માગું છું એવું તો મને ખબર જ નહીં હતી કે અલગથી કોલેજ પછી ની કરે તો પણ ચાલે આવું તમે જણાવી સારી બાબત છે અને બીજી એવી માહિતી મળે એ પણ ઈચ્છું છું તેથી કરીને મને આગળ જતાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે અને તમારી ખૂબ ખૂબ આભાર કે તમે મને આ બધી મને માહિતી આપી તેનાથી મને ઘણો એવો ફાયદો થયો અને આનાથી મને ઘણો એવો ફાયદો થયો છે અને બ ખૂબ જ મને અ જ્ઞાન મળ્યું છે.
હા વાત તો મારી બરાબર છે એકદમ અને તમે જે તમે સી એ કરવા માંગો છો એ તો એક બેસ્ટ ઓપ્શન છે જ કરિયર માટે અને એક બીજો બેસ્ટ ઓપ્શન છે કે શિક્ષક બનવું એ પણ એક બેસ્ટ ઓપ્શન છે જેમ કે મેં આનુ ખુદ મે શિક્ષક છું એટલે મને ખબર છે કે શિક્ષક ના હું બેનિફિટ છે તો હું તમને થોડા ઘણા બેનિફિટ ફીટ જણાવો પછી તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારા જીવનમાં શું બનવાનું છે જો તમે શિક્ષક બનશો તો શિક્ષક બનવા માટે તમારે પહેલા તો કોલેજ પાસ કરવી પડશે પછી બી કોમ કરવું એટલે કે જે તમારી કોલેજ હોય તે પાસ કરીને તમારે ટાટ ને ટેટની એઝામ આપવાની હશે અને એમાં તમે પાસ થઈ જશો અને મેરીડ આવસો તો તમે સરકારી સ્કૂલમાં વિધાર્થી એટલે કે અ શિક્ષકોને ભણવી શકો છો સરકારી સ્કૂલમાં ભણવાનો ફાયદો મોટો ફાયદો એ હોય છે કે તમે કોઈ પણ ટેન્શન વગરે વિદ્યાર્થીઓને ભણવી શકો છો કોઈ વિદ્યાર્થીને ફી પણ લેવાની હોતી નથી ને તમારામાં તમારે એ વિદ્યાર્થીઓને પણ આવીને માર્ગદર્શન આપી શકો છો અને કોઈ પણ વિદ્યાર્થી કોઈ આમ તેમ થાય તો પણ તમે એના માટે જવાબદાર રહેતા નથી કારણ કે પેલા લોકો કરશે અને એનો બેટ મોટો બેનિફિટ એ છે કે તમે જે સ્કૂલમાં ભણાવો છો ત્યાંથી તમને મહિને મહિને વેકેશન પણ મળે છે. અને એ વેકેશનમાં તમે કોઈ પણ જગ્યા ફરવા જઈ શકો છો અને બીજી બધી પ્રોવર્તિઓ પણ કરી શકો છો અને ઘરને ફેમિલીને પણ ઘણો એવો સારો ટાઈમ ટાઈમ આપી શકો છો અને કંપનીઓમાં તમે જે સીએ બનવા માગો છો એમાં એવું હોય છે કે તમને અમુક રજાઓ મળતી નથી એટલે કે સર એક ખાલી અઠવાડિયામાં એક રજા જ મળ હોય છે ને અમુક તહેવારો આવે તેની રજા મળતા નથી ત્યારે શિક્ષકમાં એવું હોય છે કે તહેવારોની પણ તમને રજા મળશે અને કોઈ પવન વાવાઝોડુંને એવું આવવાનું હોય તો તેની પણ તમને રજા મળશે એમ ઘણી બધી રજાઓ મળતી હોય છે એટલે તમે ઘણા બધા ફાયદો ઉઠાવી શકો છો અને શિક્ષકનો પગાર પણ સારા એવો હોય છે. અને શિક્ષક માથી શિક્ષક બનશો તો તમને નાના છોકરાઓને ફરવા માટે તમારી પસંદગીની જગ્યા પર લઈ જઈ શકો છો એનો સરકાર ખર્ચો આપશે અ સરકાર ખર્ચો પૂરેપૂરો આપશે અને ફરવા માટે પણ બહુ ફાયદાકારક છે ને તમે વર્ષમાં એકવાર તો ફેમિલી સાથે પણ જઈ શકો અને તમે ને વિદ્યાર્થી લોકો સાથે પણ જઈ શકો છો શું તમે હજુ પણ પેલું જ કરવામાં અ સીએ જ કરવા માંગો છો કે તમારું મન બદલાયું છે.
મારું મન બદલાય જેવું ગયું છે કારણ કે તમે આટલા બધા શિક્ષણ શિક્ષક બનાવવાના ફાયદા કીધા અને આ બાબત તો મને ખબર જ નહી હતી કે શિક્ષક બનવાના આટલા બધા ફાયદા છે ને આટલી બધી રજાઓ પણ મળે છે અને મારા ફેમિલી સાથે મારે ફરવા પણ જવું છે. કારણ કે ફેમિલી જ બધી છે અને ફેમિલી માટે જ આપણે પૈસા કમાવીએ છીએ કે હું સી એ બનીશ તો મને આવી રજાઓ પણ નહીં મળી શકે એમ પોતાના પરિવાર સાથે હું તહેવારો પણ નહી મનાવી શકું એટલે તમે જણાવ્યું એ પ્રમાણે મારો વિચાર બદલાયો છે ને હું શિક્ શિક્ષક બનવા માટે ઈચછું છું એના માટે તમે જે પ્રોગ્રામ રાયખો છો એમાં હું આ તેમાં મે બીજી બધી માહિતી તમે આપશો ને અને એની બધી હું માહિતી લઈશ અને બધું એવું સારુ કરીશ આના માટે તમારો ખુબ ખુબ આભાર અને તમે જે આટલી બધી માહિતી આપ તેના માટે ખૂબ ખૂબ આભાર તમે જો માત્ર આટલા ઓછા પૈસા લઈને અમને ટ્યુશન ભણાવો છો અને એના પછી પણ તમે આ આટલી બધી માહિતી આપો છો અને આના માટે તમે કોલ પણ કર્યો છે તેના માટે પણ ખૂબ ખૂબ આભાર અને કોલ અને આટલી બધી વાતચીત કરવા માટે બો ખૂબબ આભાર થેન્ક યુ સર
હા ચાલો મળીએ બીજી કોઈ વાર હવે તમને કોઈ
બાય બાય સર થેન્ક યુ